હાલો
હા આવે છે તમને આવે છે
હા તો નમસ્કાર આજે છે ને આપણે બહુ ખુબ સુંદર વિષય છે જે છે હોલી ધૂળેટી નો ઉત્સવ એના વિશે વાત કરીએ
આ તો ખબ આમ જબ્બર વિષય છે અને જોવા જઈને તો હોળી અને ધોળટી ભારતમાં પ્રસિદ્ધ આમ કેવાય ને ઉત્સવમાં આમ ગણાય છે આ બે
હા આ ઉત્સવ છે ને રંગ આનંદ આનંદ અને સામાજિક જે મેલજોલ છે નું પ્રતિક માનવામાં આવે છે
બિલકુલ અને હોળી નો ઉત્સવ છે ને આમ સામાન્ય રીતે કેહેવાય કે ફાગણના મહિનાની પૂર્ણિમા ના દિવસે આમ ઉજવાય છે
હા હોળીની સાંજે હોળિકા દહન કરવામાં આવે છે ને
તમને ખબર છે કે હોળીકાા દહન પાછ સત્યાવીસ પ્રસિદધ આમ કેવાય ને આમ એ પરંપરામ જોડાયેલી છે
હા હા આ કથા છે ને સત્ય અને સદગુણની જીતનું પ્રતિક માનવામાં આવે છે
બિલકુલ અને હોળિકા દહન ના સમયે લોકો અગ્નિની આસપાસ ભેગા થાય હોય છે
હા અગ્નિ ને શુદ્ધતા નું પ્રતિક પણ માનવામાં આવે છે ને
અને તરત જ બીજા દિવસે ધૂરટી નો ઉત્સવ ઉજવવામાં આવે છે આના કારણે
હા ધૂળેટીમાં લોકો એકબીજા પર રંગ લગાવે
રંગબેરંગી ગુલાલ અને રંગ આ દિવસની આમ ખાસ આમ ઓળખ જ છે નહી
હા નાના નાના બાળકો થી લઈને મોટા સુધી બધાને આ ઉત્સવ માં ભાગ લેવાનું એટલું એટલું પસંદ હોય ને
બિલકુલ અને આ ઉત્સવમાં તો છે ને એમ સમાજમાં આમ એકતા નો આમ સંદેશ પણ આપે છે
હા વિવિધ રાજ્યોમાં છે ને હોલીને અલગ અલગ રીતે ઉજવવામાં આવે
અને કેટલાક આમ સ્થળો પર છે ને આમ ગીત અને આમ નૃત્ય સાથે છે ને ઉત્સવ મનાવ આવે છે
હા કેટલાક હા એ તો છે છેજને કેટલાક સ્થળો પર છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોવાય છે આના સમયે હમ
બિલકુલ સાચું કીધું આનું લોકોમાં આમ ઉત્સાહ વધારે છે નઈ?
હા રંગોનું પણ એક પોતાનું અલગ મહત્વ હોય છે ત્યારે.
બિલકુલ અને લાલ રંગ જે આમ રમાય છે ને એનું કઈ વાત જ આમ અલગ જ છે. દૂ રટી દિવસ જ લાલ કલર થી ઉમાની
હા જેમ આપડે લીલો રંગ કહીય ને તો કે પ્રકૃતિ અને આમ નવીનતા સાથે જોડાયેલો હોય ને એવું.
બિલકુલ અને પીળો રંગ આનંદ અને આમ કેવાયને ઉજવામાં આમ સંબંધિત મ મનાય છે.
હા અને વાદળી રંગ છે ને તો શાંતિ અને સ્થિરતા નું પ્રતિક માનવામાં આવે છે.
બિલકુલ સાચું કીધું ને આ રીતે છે ને વિવિધ રંગો ઉત્સવો ને આમ વધારે આકર્ષક બને
હા હોળી દરમિયાન ઘણા પ્રદેશોમાં છે ને લોકગીત પણ ગાવામાં આવે છે.
બિલકુલ અને લોકભ આમ સંસ્કૃતિને આમ જીવત રાખ રાખવામાં મદદ કરે છે.
હા ઉત્સવો છે સામાજિક સંબંધોને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
બિલકુલ અને લોકોને છે ને એકબીજા સાથે મળીને ખુશી વ્યક્ત કરે છે.
હા હોળી ના સમયે ઘણા શહેરોમાં છે ને વિશેષ સજાવટો જોવાવામાં મળે છે.
બિલકુલ તમે જેમ કીધું કે બજારોમાં પણ રંગ અને ગુલાલની આમ દુકાનોમાં ભીડ જોવા મળે છે.
હા રંગોની સાથે- સાથે પારંપરિક મીઠાઈઓનું પણ મહત્વ હોય છે જ.
બિલકુલ સાચું કીધું અને એટલે તો ક્યાવા છે કે વિવિધ પ્રદેશોમાં છે ને વિવિધ પ્રકારની આ મીઠાઈઓ બનાવા માં આવે છે.
હા ઉત્સવ દરમિયાન સામૂહિક મેલાવડાઓ પણ યોજાતા હોય છે.
બિલકુલ અને આ મેળાઓ છે ને આમ લોકોને એકબીજા સાથે જોડવામાં મદદ કરે છે.
હા હોળીનો ઇતિહાસ ઘણો જૂનો માનવામાં આવે છે આમ તો
બિલકુલ અને પ્રાચીન ગ્રંથોમાં પણ આ ઉત્સવનો આમ ઉલ્લેખ મળે છે આપણને
હા સમય સાથે ઉજવણીની આમ રીતોમાં પણ કેટલાક ફેરફારો પણ થતા ગ ગયા છે હવે તો.
બિલકુલ. આ બધા ઉત્સવનો છે ને હજી પણ આ મૂલ ભાવ આજે પણ જીવિત જ છે
હા હોળી ધુરેટી અને બંને ઉત્સવો ન છે અને હર્ષ અને ઉલ્લાસ સાથે જોડાયેલા છે. અચ્છા
બિલકુલ એટલે તો કેવાય છે કે આ બધા ઉત્સવ છે ને આમ ખુશી વેચવાનો આમ સંદેશ આપે છે.
હા કેટલાક સ્થળો પર છે ને ફૂ ફૂલોની હોળ પર રમવામાં આવે છે.
બિલકુલ તમે આમ કીધું ને કે કેટલાક બધા આમ કેવાય ને એમાં તો આમ અલગ- અલગ પ્રકારની આમ ધુરેટી અને હોલી રમ
હા અને આ દ્રશ્ય ખુબ આમ સુંદર ને આમ મનોહર લાગે જોવામાં
બિલકુલ અને વિવિધ સંસ્કૃતિ પ્રમારે છે ને આ ઉત્સવને અનોખું બનાવે છે.
હા હોળી ના સવારે પણ આમ લોકો સફાઈ અને સજાવટ પર પણ ધ્યાન આપે જ છે. બહુ જ
બ સાચું બીધુંને ઘણા સ્થળો પર છે ને આમ સમૂહિક ભોજન ની પણ આમ વ્યવસ્થા કરવામાં આવે છે. બધાની બસ
હા ઉત્સવ સમાજમાં છે ને સહકારની ભાવનાને મજબૂત કરે છે.
સાચું કીધું અને રંગોલીને આમ જેમ જીવનમાં પણ આમ વિવિધતાનુંું મહત્વ કામ છે.
હા હોળી નો ઉત્સવ છે ને આ વિવિધતાને ઉજ ઉજાગર કરે છે.
સાચું અને ધૂળેટી નો દિવસ છે ને હાસ્યો અને આનંદથી ભરપૂર હોય છે.
હા બાળકો માટે પણ આ ઉત્સવ ખાસ આમ આકર્ષણ નો વિષય આમ ગણાય હ
બિલકુલ અને તેઓ છે ને રંગ સાથે રમતા અને મનોરંજન કરતા જોવાવામાં મળે છે.
હા અને મોટાઓ પણ ઉત્સવનો માહોલ પણ આમ જોડાયેલો જ હોય છે.
બિલકુલ અને આ રીતે છે ને દરેક લોકો છે ને આ ઉત્સવમાં ભાગ લઈ શકે છે.
હા હોળી અને ધૂરેથી ભારતની આમ સમૃદ્ધ સંસ્કૃતિ ન આમ મહત્વપૂર્ણ આમ એક ભાગ છે.
અને આ ભારતના અલગ અલગ રાજ્યોમાં પણ આ ઉત્સવ અલગ રીતે ઉજવામાં આવે છે નને
હા બધા રાજ્યમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે
બિલકુલ અને કેટલાક આમ પ્રદેશમાં છે ને આમ હોલી ના આમ ઘણા દિવસો પહેલાથી તૈયારી આમ શરૂ થઇ જાય છે.
હા લોકો ઘર ગલી અને સામૂહિક સ્થળોને એમ સજાવતા જ હોય છે.
અને ઉત્સવની તૈયારી પણ ઉજવાનું ન એમ એક મહત્વપૂર્ણ ભાગ ગણાય છે ને
હ હા કેટલાક સ્થળો પર તો સાસ્કૃતિક આમ સભાઓનું પણ આમ આયોજન થતું હોય છે.
આ સ્ભાવમાં શું આમ નૃત્ય અને આમ બધું એ બધું થતું હોય છે ને
હા અને આવા કાર્યક્રમો છે લોકોને સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખે છે. અચ્છા
હોની સાથે આમ સંબંધિત આમ ઘણા લોકગીતો પણ આમ પ્રચાલિત છે ને
હા આ ગીતો ઉત્સવનોો માહોલ વધારે ને આમ
અને કેટલાક ગીતોમાં તો છે ને આમ પ્રકૃતિ ન આમ વર્ણન પણ જોવા મળે છે.
હા ફાગણના મહિનામાં છે ને પ્રકૃતિમાં પણ આમ ઘણા ફેરફાર થતા હોય છે ને એટલે હ હ
એ એ ફગળના મહિનામાં છે ને આપણે ઝાડ પરમ નવા પાન આવેલા લાગે
હા હા એજ. કેટલાક ફૂલો પણ આ સમયમાં આમ ખીલતા જોવા મળે આપણને.
વસંતઋતુ સાથે પણ જોડવામાં આવે છે ને.
હ, અને વસંતને નવી શરૂઆતમનું પ્રતિક પણ માનવામાં આવે છે.
આજ કારણે હોળીનો ઉત્સવમાં નવીન ઉર્જાનોો ભાવ જોવા મળે છે ને.
હા, ઉત્સવ લોકોમાં આમ સકારાત્મકતાનો છે ને એક સંદેશ પહોંચે. કાઢે છે.
કેટલાક સ્થળો પર રજૂ કરવામાં આવે છે.
હા લોકનૃત્ય પરંપરાગત કલાનું પણ એક સુંદર ઉદાહરણ છે આ.
બિલકુલ, સંસ્કૃતિ છે ને આપણને બધાને એકબીજા સાથે કેવાય ને કે, આમ સંબંધિત એકમ મજબૂત થાય છે આ બધી સંસ્કૃતિના કારણે.
છેને આ બંનેને જીવંત રાખવામાં મદદ કરે આપડને.
અવસર પણ છે ને સમૂહિક મિલાપનું આમ પણ આમ મહત્વ હોય છે ને?
હન, લોકો એક સ્થાને ભેગા થાય ઉત્સવની ઉજવણી પણ કરે ને.
અને આવા જ સમયે છે ને, સહકાર અને આમ સંબંધ તો એનો આમ સંદેશ પણ મલે છે ને.
હન, સામાજિક એકતા માટે પણ આ ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે.
ના, રંગો વિશે પણ આમ કેવાય ને આમ. બઉ જ માહાકી માહિતી આપડને મલે છે એમ.
હન, પુરાના સમયમાં તો છેન કુદરતી એમ વસ્તુઓમાંથી જ રંગ બનાવવામાં આવતા હતા.
બિલકુલ, જેમ કે અને અન્ય વનસ્પતિનો આમ ઉપયોગ થતો હતો ને.
હન, અને આ રંગ પ્રકૃતિ સાથે પણ જોડાયેલા હતા ને એટલે.
પણ જોવા જઈએ ને તો કેટલાક લોકો છે ને કુદરતી રંગોથી રમે છે.
હન, કુદરતી રંગ પ્રકૃતિ પ્રતિ જાગૃતિનો એક સંદેશ પણ આપે છે ને.
હોળીના તો સમયે છે ને, બજારોમાં છે ને રંગબેરંગી આમ દ્રશ્યો જોવા મળે.
હન, દરેક તરફ રંગ સજાવટ અને ઉત્સાહનો માહોલ હોય છે એકદમ.
આ બધા ઉત્સવ છે ને, ફોટોગ્રાફી અને કલા માટે પણ આમ પ્રેરણા ગીત આમ કેવું આમ સોષ્ટ
હન, રંગોની વિવિધતા કળામાં નવા વિચારો આપે છે આપણને.
બાર જોવા જઈએન તો ચિત્રકારો પણ આમ રંગોની આ ઉત્સવનીથી આમ છે ને પ્રેરિત થતા હોય છે.
હન, એજ રંગ જીવનની એમ ખુશીઓનું એક પ્રતિક પણ માનવામાં આવે છે ને.
એટલે તો કહી દઉં. હોલી અને ધુલેટીના સમયની સાથે સાથે છે ને નવીન કેવાયને વાતો અને બધી જૂની પરંપરા જોડાય છેને.
હન, પણ પરંપરાગત મૂલ્યો આજે પણ આમ એટલા જ મહત્વપૂર્ણ છે.
બિલકુલ, અને પરંપરા નવીનતા છે ન સુંદર મેલ આ ઉત્સવમાં જોવા મળે છે આપડને.
આજ કારણે આ ઉત્સવ વર્ષોથી લોકપ્રિય રહ્યો છે ને.
બિલકુલ અને કેટલાક સ્થળો પર છે ને હોલી સાથે જોડાયેલા મેળાઓ પણ આમ ભરાય છે.
હન, મેળામાં વિવિધ પ્રકારની એમ પ્રવૃતિ જોવા મળે ને આપણને.
પણ સાચું કીધું.
હન, આમ આના પરતો કેટલી બી વાત કરીએ ને એટલી ઓછી છે. પણ મને તમાર જોડ વાત કરવામાં ખુબ આનંદ આયો. આપડે ફરીથી ચોક્કસ વાત કરીશું.
ચોક્કસ આપડે ફરીથી વાત કરીએ. મને પણ ખુબ આનંદ આયો.